લો. હા તો તમે આવો સર સરકારની બધી ઘણી બધી વ્યવસ્થા પ્રમાણે જાણો છો કે હમણા હાલમાં ચાલતી વ્યવસ્થા, અને સહાય, જેમ કે પી એમ કિસાન એ આજના સમય રીતે ચાલતી અને તને દર બે ત્રણ મહીને તમને બે બે હજાર નાખી આપે છે તને સસો આઠ એ હ સર બે ત્રણો એન વાંધો. બે ત્રણ હજાર રૂપિયા તો પણ, અને મને કઈક લાભ હોય એના માટે બધુ સારું ગણવામાં આવે છે. બધું મળ એ સારું ગણાય છે અને આમ કિસાન અને જે આપડા ્રી એ કર્યું એ ઘણું સારું ગણવાવામાં છે તમારું સમાન છે?
હા અમને પણ મળ્યું છે અને પી એમ કિસાનમાં અમે પણ, કર્યું છે અને પી એમ કિસાન માં અમે ખેતીવાડી નું બધું, પાકો માટે અમે ટીપ્પક તે માટે અમે રજૂઆત કરી છે અને, પી એમ પા કિસાનમાં ઘણું બધું એ ઘણું બધું લીધું છે. પી એમ કિસન પી એમ કિસન ન સારું છે એમ જોવા જ તો ખેડૂતો માટે પણ, લોકો હજુ લોકો બ પી એમ કિ પી એમ કિસાન એ બુ સારું હોય છે ખેતીડી માટે લોકોને મોટા ખેતીવાડી ડી ઓ લોકોને પી એમ કિસનો પી એમ કિસાન માટે આપડે સારું કિમ કિસમ ના વધારે અ નુકસાન થાય તે માટે આપણે અરજી કરી શકીએ અને, આપણને તેમના લાભો પણ મળે છે. અને, તે માટે આપણેે સારું એવું પાકો કરીએ તો તે માટે આપડું ને પી એમ કિસનો વડુ સારી તમારે શું કેવું?
હા સાચી વાત છે પી એમ કિસને એ ઘણી બધી યોજનાઓ કાઢે છે, અને તમે આ ખર જાઓ ને ઘણી બધી, હમણાં માન કલ્યાણ યોજના તરીકે કાઢવામાં આવી છે. સુવિધા છે એમાં તમને બધી વસ્તુ મળી રહે છે જો તમે ફોર્મ ભરો સરકાર તમને મબમાં આ ખેડૂત લગતા ઓજારો પછી કોઈ હા. આઈ ટી આઈ કર્યું હોય, અને જો એપ્રેન્ટિસ ને એના માટે કોઈ પાના પખડ બ્યુટી પાર્લર ન સામાન, પછી કોક્ટર લેવાનું હોય તે સિંચ યોજના, અને એ બધી માન લગતી જોઈતી જાતી બધી વ્યવસ્થા તમને મળવામાં આવે છે. અને તે યોજનાઓનો લાભ લેવા માટે તમારે આઈ શેડ્યુલ પોર્ટલ ઉપર જઈ અને તમારે પેલા તો ઈશ્રમ કાર્ડ બનાવાની જરૂર છે ઈશ્રમ કાર્ડ તમે બનાવો ત્યારબાદ તમને આ બધી આ સોગોડો મોડવા પાત્ર તમે જાણો એ સારું કરી છે જેથી આપણા દેશના લોકો કોને ઘણી બધી સુવિધાઓ મળી રહી છે. તમારું શું માનવું એમાં?
આ ટ મેં કીડુ ટટેમજ એકક્ટર પર અને અ આ પી અને કિસા રૂપે અ સહાય કાઢી છે અને ખેડૂતો માટે બહુ સારું છે કે પી એમ કિસાન ખેડૂતો માટે લાવી રહ્યું છે અ તે માટે આપણે ટ્રેક્ટરોનો અનો ને લાભ લેવો જોઈએ કે પી એમ કિસન આપ માટે ટે ટરો આપડે ખેડૂતો માટે કાઢ્યા છે અને આપણે પણ એજ કરવું છે કે ખેલ ખેતી વધી હોય વધારે હોય તો આપણે ટટેક્ટર ન જરૂરી છે કે આ પાક માટે ખેડવું જરૂર છે અને અ તે માટે આપડે લાભો મેળવવા જોઈએ અને પી એમ કિસાન એ એવું છે કે આ આપણા દૂો વધારે પડતા હોય છે અને વધુ વુ કરતા હોય છે અને હાલ તમારે શું કેવું?
હા. તમે કીધું ટમાં ખેતીવાડી એવું એ પી એમ કિસનો મોટા જેમ કે પી એમ કિસાન નું લાભ લે છે અને ખેતીવાડીઓ કરે છે જેમ કે કોઈ પણ ઝાડ કે રોપવું હોય તો પી એમ કિશન તમારે શું કેવું.
હા એમ તો કે સારું છે કારણ કેને બધી સુવિધાવી પડી. જેમકે જેમકે આરોગ્ય ના લતી હેલ્થ ઇન્સ્યોરન્સ સુવિધા પૂરી પડી છે એમાં ત જાણો છો જે પી એમ જય યોજના જેમાં તમને આ જે છે એમાં તમને એક તમને કાર્ડ બનાવામાં છે તેમાં પાંચ થી દસ લાખ સુધીની તમને સહાય મળી રહે છે તે સહાય એવી છે કે તમે કોઈક વાર બીમાર થાવ જે કોઈ હોસ્પિટલ જે રોગજ હોય તેમાં તમને સારવાર મળી રહે. તે માટે લોકો એ હા સુવિધા પૂરી પાડી છે. અને મફત જે મધ્યમ વર્ગ અને જે મો ટા લેવલમાં આવતા નથી તે લેવલ કરતા પણ ઓછા નીચા વર્ગના લોકો માટે આ સુવિધા પૂરી પાડે છે એ સુવિધા પૂરી પાડવાનો એ તું જે છે કે પૈસા નથી જે લોકો પાસે કોઈ આવક નથી તે લોકોને પણ સારવાર મળી રહે અને ડોક્ટરો ઓ એ સારવાર માટે ડોક્ટરો પણ એવા ગેરકાયદેસર રી તે પૈસાનો પૈસા વધારો કરીને પૈસા પાકવી લે છે એ બધી ગેરકાયદેસર રીટી પણ ચાલી રહી છે એમાં સર કઈ કરવું જોઈએ તમારું શું માનવું એમાં જો કે.
હા ટમેં કીધું તેમ જ સરકારે અમે બધી સુવિધાઓ પાડી છે અને ખેડૂતો બહુ સરસ છે. અ ખેડૂતો પાસે પાણી સુવિધાથી તો સરકાર મને હાલના તબ્બકે બરો અને કરી આપે છે અને ખેડૂત સરકારે કા છે એવું પડે છે અને ખેતી કરવાની સારી અને પેલા થોડું અઘરું પડતું હતું કે પાણી ન હતું તે કારણે સરકાર માટે યોજના
આ બધું ચાલી રહ્યું છે. તે માટે સરકારે એ કે અ ખેડૂતો માટે આપણે એક એવું કરવું જરૂર છે કે અ ખેતવાડી થાય તે માટે સરકારે છે તમારે શું કેવું
સાચી છે સરકાર હજુ અમુક બધી જે કોઈ બી વ્યવસ્થા છે હમણાં તમે જાણો છો સરકારે ઇન્સ્યોરન્સ તરીકે પણ કાઢવામાં આવી છે. એમાં તમારે વાર્ષિક ચાર્જ પાંચસો રૂપિયા ભરવાનો. જ્યારે કઈ તમારું ડેથ થાય ત્યારે તમને બે ત્રણ લાખ રૂપિયા મળી જાય અને એ માટે તમાં ફેમિલીને પણ એ બધા કરવામાં આવે છે એથી તમને કઈ મૃત્યુ થાય કે તમને કઈ પણ અને સરકાર અમને મદદ કરે છેથી આગળ જતા તમને વધા રે સરળ બને અને તમારે જીવો અને તમા ફેમિલી ને પણ સપોર્ટ રે છે કે જેથી થોડા ઘણા પૈસા સરકાર આપે છે હમણાં તો તમે જોઉ છો કે વલા વહલી દીકરી કરીને પણ યોજ ના કાઢવામાં આવી છે જેમાં જે કોઈ પણ દીકરી હોય તેના લગ્ન થયા હોય તે હમણા ફોર્મ ભરે તો તેમને મદદ
ને વધારે મળે પરંતુ મળે છે તેથી અને નથી જેથી આપડે આ સારું ગણવામાં આવે બીજ એ બધી સહાય છે બિઝનેસ અને લોન માટેની સહાય પૂરી પાડે છે જેમાં બિઝનેસ અને લોનમાં સરકાર થોડાક પૈસા આપે છે અને થોડાક પૈસા આપણે શોધવાના હોય છે જેથી આપણે બિઝનેસ સ્ટાર્ટઅપ જો કરવું હોય તો છે જેથી ઘણી બધી સુવિધાઓ અને સરકાર આપે છે આપણે ટેક્સ પણ ઓછું ભરવા પડે છે અને મહિલાઓ માટે જો કરવો હોય તો મહિલાઓ માટે ટેક્સ પણ ઓછા ભરવા માટેની પણ એક યોજના ગણવામાં આવી છે તમારું
હા તમે કીધું તેમજ મ પેલા ના પેલા લોકો ખેતી ખેચતા હતા. અને ત્યારે એવું ચાલતું હતું કે ત્યારે એક કલાક ના કલા ના દસ કલાક લાગી જ તે માટે હાલે સરકારે એ આ યોજના કાઢી છે કે આ ટેક્ટરો હોય તો જલ્દી ખેડા જાય. એક કલાક માં જ ખેડાઈ જાય. તે માટે સર યોજનાઓ કાઢી છે. અને સરકારની યોજનાઓ માટે તો કાઢી છે. અને તે પહેલાના જમાના કરતા હમણાં ન જમાનું સારો છે. તે માટે
લોકો અ ક પાકો સારા કરી રે છે. અને પેલા એવું ચાલતું ન હતું કે પેલા એટલું બધું જલ્દી ઝડપી ન ચાલતું હતું. હમણાંના જમાનામાં લાભ લેવો જરૂરી છે. આપડા
હા, સાચી વાત છે. હમણાં સરકારે પણ એ બધી ઘણી બધી વ્યવસ્થા કાઢી છે અને એમાં વિશ્વપ યોજના કાઢી છે. જેમાં સુથાર, લુહાર અને દરજી એ લોકોને પણ આપ સાધન એ લોકો ના બધા મળી રહે એ માટેની સુવિધા પણ કરવામાં આવે છે. એમાં ફોર્મ ભરવાના હોય છે. જો માનું કે હું સુથાર છું, તૂટેતો સુથારને લગતા અહ બધા ક ઓજારો ને બધ બધી વસ્તુઓ મળી રહે છે અને દરજીને પણ દરજી વાળી વસ્તુઓ મળી રહે છે અને એમાં ઘણી બધી સહાય મળી છે. બ્યુટી પાર્લર ચલાવતો હોય તો તેના માટે પણ મળી રહે છે અને હમણાં તો સરકાર ઔદ્યોગિક તાલીમ રીતે પણ કાઢી છે જે યોજના, તેમાં આપડે જવાનું હોય છે અને જો જે લોકો રોજગાર નહીં હોય, તે લોકોને રોજગાર આપવા માટે રોજગાર શેરી ન પણ એક નિમાણ કરવામાં આવ્યો છે. જેથી ઘણી બધી વસ્તુઓનો ખુબ વિકાસ થઈ રહ્યો છે, આપણા દેશમાં. એવી જો આગળ જતા વીકસ થઈ રહે, તો ઘણું સારું ગણવા આવે અછા આપડે જોવું જોઈએ કે સરકાર આપડા માટે સારું કરે છે, સરકાર માટે આપડે પણ કઈક સારું કરવું જોઈએ. તમારું શું માનવું એમાં?
હા્ યુટી સરકારે બધી સુવિધાઓ કરી. છે અને તેમનો લાભ લેતા નથી. લોકો એમજ અહ સરકારી ન પેલું માને છે, કે સરકાર કઈ નઈ કરશે. પણ સરકારે હાલના તબકે કે શકાર આમ આપણે લોકોને લાભ એજ માટે, ગરીબો માટે એ કે કોઈ પણ હોય તે માટે લોકો, સરકારની યોજના માટે સારા યોજના કરે છે. તે માટે સરકાર તેમનું ભવિષ્યનું વિચારે છે, પણ લોકો એ સમજતા નથી કે સરકાર પણ એવું ચાલી રહ્યું છે. સરકારનું એજ કેવું છે કે તમે અમારી યોજનાને યુઝ કરો તોજ ખબર પડે કે પછી તમે યુઝ જ ની કરે તો તમને યો યોજનાઓ નું શું ખબર પડે, એ માટે સરકારે એ બહાર, એવું બહાર પાડે છે કે તમારે લાભ લેવું જરૂરી છે. ખેતીવાડી કે કોઈ પણ એ લાભ લેવા માટે તમારે જરૂરી છે. તમારે શું કેવું?
હા, સાચી વાત છે. એમાં સરકારે હમણાં તો ઘણી બધી યોજનાઓ બહાર કાઢી છે. જોને હાઉસિંગ માટે પણ તમને યોજના આપે છે, જેમાં તમને હાઉસિંગ લોન તરીકે આપે છે, તેમા હાઉસિંગ લોનમાં તમને ઓછા તમે એના પાત્ર જેથી પૈસા ઓછા ખર્ચોના અને ઓછો ટકે વ્યાજ લાગે છે એ ઘણું સારું ગણવામાં આવે છે, સરકારને માટે એટલે સરકાર આપડા માટે આટલું બધું કરે છે અને આપડે પણ સરકારને આપડે વોટ આપ વા જોઈએ. આપડી સરકાર આમ તો સારી ગણવામાં આવે છે. સૌથી સારી સરકાર એટલે આપડી સારી ભા ભારતીય જનતા પાર્ટી, બી જે પી એ આપણા માટે સૌથી સારું બધું કરી શકે આગળ પણ આવા બનતા પ્રયત્નો કરતા જોઈએ, તેથી આપણી સરકાર ઉપર આવેને અરે એના વિશે વિશે આપડે થોડી આગળ ચર્ચા કરશું, પરંતુ હવે હાઉસિંગ લોનના વિશે તો ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે અને આવી જ પૂરી પાડતી રહેવી જોઈએ. ચાલો આપડે આગળ વાત